હલો.
હા, હલો.
શું મારો અવાજ આવી રહ્યો છે મિત્ર તમને? હલો. શું મારો અવાજ આવી રહ્યો છે તમને? હલો.
હલો.
શું મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા મિત્ર આવી રહ્યો છે.
કેવું ચાલી રહ્યું છે?
હા સારું ચાલી રહ્યું છે.
કોલેજ લાઈફ કેવી ચાલી રહી છે? શું તમે હવે ફ્રી છો? જો તમે હવે જો તમે હવે ફ્રી હોય તો આપણે થોડું વાંચન અને પુસ્તકો પર ચર્ચા કરીએ.
હા. કંઈ નહીં. આપડે થોડી માહિતી ચર્ચા વિચારણા કરીએે.
હા તો, વાંચન એટલે જ્ઞાન મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અને પુસ્તકો માણસ ના સાચા મિત્રો ગણાય છે. તે આપણને જીવનમાં આગળ વધવા માટે જ્ઞાન સમજણ અને પ્રેરણા આપે છે જે વ્યક્તિને, વાંચનની ટેવ હોય છે. તે જીવનમા વધુ આત્મવિશ્વાસ અને સ મજદાર અને સફળ, છે કારણ કે પુસ્તકો માંથી આપણને, વિવિધ વિષયો વિશે માહિતી મેળવીયએ છીએ શૈક્ષણિક, પુસ્તકો આપણને અભ્યાસમાં મદદ કરે છે જ્યારે, વાર્તા નવલકથા જીવન ચિત્ર અને પ્રેરણાત્મક પુસ્તકો જીવનના મૂલ્યો શીખવે શીખવે છે. મહાન લોકો ના જીવન વિશે વાંચવાથી મહેનત ધીરજ ને સફળતા મેળવવાની પ્રેરણા મળે છે. નિયમિત વાંચનથી ભાષા પર સારી પકડ બને છે. નવા શબ્દો શીખવા મળે છે. બોલવાની અને લખવાની ક્ષમતા વધે છે. તથા વિચાર શક્તિ નો પણ વિકાસ થાય છે અને વિદ્યાર્થીઓ માટે વાંચન ટેવ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે પરીક્ષામાં સારું પરિણામ મેળવવા માટે મદદરૂપ થાય છે. સામાન્ય શ્યાન પણ વધે વધે છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ન્ટર્યુ ખુબ જ કામમાં આવે છે. અને આજના સમયમાં તો મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ ના કારણે લોકો પુસ્તકો ઓછા વાંચે છે. તેને કારણે વાંચનની ટેવ ઘટી રહી છે જો દરરોજ થોડો સમય પુસ્તક, વાચવામા પસાર કરવામાં આવે તો તે માનસિક, વિકાસ માટે ખુબજ, લાભદાયક સાબિત થાય છે અને પુસ્તકો, આપણને સારા વિચારો સારા સંસ્કાર અને જીવન જીવવાની સાચી દિશા પણ આપે છે અને પુસ્તકો ઉપયોગ કરવો, અને નિયમિત વાંચન કરવું દરેક વ્યક્તિ, માટે લાભદાયક છે એક સારું પુસ્તક જીવન, બદલી શકે છે. તો શું મિત્ર તમે પણ એવું કોઈ પુસ્તક વાંચ્યુ છે
અને આપણા જીવનમા આપને, માર્ગદર્શન પુસ્તક મે વાંચીયા સે જેનાથી, મને ખૂબ માર્ગદર્શન કે વાંચન કરવાથી, આપણે જ્ઞાન વિચાર શક્તિ અને વ્યક્તિત્વ
એ, છે તેમજ પુસ્તકો, ભાષા કૌશલ્ય સુધારે છે. તેથી તેમજ કલ્પના, શક્તિ પણ વધી છે
જેમ, જેમ આપણે સારા પુસ્તક વાંચી તેમ તેમ આપણે તેમજ બોલવાની તેથી, આપણે બધું, જેમ બને તેમ વાંચું કરતું રહેવું જોઈએ આપણા, બુદ્ધિ તેમજ બોલવાની રીત માં ખુબ સુધારા થશે અને સારા, પુસ્તકો વાંચવાથી શાંતિ મળે છે. તેમજ માનસિકતાણ વાર્તા વાર્તાવાળી, પુસ્તકો નવલકથાઓ
વિજ્ઞાન પુસ્તકો, જીવન ચરિત્ર, ઇતિહાસ પુસ્તકો, શૈક્ષણિક પુસ્તક
વાર્તા વાળી પુસ્તકોમાં એવી ઘણી વાર્તા આવેલ હોય છે જે આપણને વાંચવાથી મજા આવે છે. બાળપણમાં આ પુસ્તકો ખૂબ વચ્ચે લે આ પુસ્તકમા, ઘણી બધી નવી નવી વાર્તાઓ તેમજ મનોરંજનવાળી, વાારર્તાઓ આપવામાં આવે છે. એથી, બી ખૂબ આનંદ મળે અને મનોરંજન થાય, નવલકથાઓ નવલકથાઓ જીવન સમાજ અને માનવ સંબંધોનુ, વર્ણન કરે છે.
વિજ્ઞાન પુસ્તકોમા ટેકનોલોજી, તેમજ આધુનિક વિકાસની બાબતો દર્શાવવા
જેના, દ્વારા આપણે
આધુનિક, ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો તેને વાપરવુ કઈ રીતે, તેના વિશે માહિતી મળે છે. તે વાંચીને આપડે કોઈ પણ આધુનિક સાધન કે ટેકનોલોજી સમજીને આપણે તેને વાપરી શકીએ છીએ. તેમજ જીવન ચરિત્ર વાળી પુસ્તકો આ પુસ્તકોમાં મહાન વ્યક્તિ એ પોતાના વિચાર લખ્યા હોય છે. જે તેમના પર વીતેેલ હોય તે તે વ્યક્તિ એ તે પોતાની પુસ્તકમાં લખેલ છે. તે પરથી આપણને પ્રેરણા મળે છે કે જીવનમાં એવા પણ અમુક બનાવ બને છે જેના દ્વારા આપણને ખુબ શીખ મળે છે. તેવી વાર્તાઓ પણ વાંચન વાંચન થવું જોઈએ. તેમજ ઈતિહાસ પુસ્તકો, ઈતિહાસ પુસ્તકોમાં પુરાણો જુનુ જુનું ધોળાવીરા છે મોહેંજો દડો છે આ બધાં લુપ્ત થઈ ગેલા ઐતિહાસિક સ્થળો છે. જેની વિશે નોંધ નોંધ કરેલ હોય છે. આ પુસ્તકો આપણને આપ ઐતિહાસિક એટલે કે વાતો પણ આપણને જાણવા મળે છે. જેથી આપણને ખૂબ માહિતી મળે છે. તેમજ શૈક્ષણિક પુસ્તકો, શૈક્ષણિક પુસ્તકે આજના સમયમાં ભણવા માટે ભણવામાં આવે છે આ પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓ ખુબ સારી રીતે ભણી શકે ને આગળ વધી શકે છે. તેના લીધે તે કારકિર્દી અને સિદ્ધિ મેળવી શકે. મને પુસ્તકો ના વાંચન વિશે એટલી જ માહિતી હતી મારા પર તમે પણ થોડી ઘણી માહિતી આપશો મિત્ર?
હા મીતર તમારી વાત સાચી છે. અને આજના સમયમાં તો એ સોશિયલ મીડિયા ના લીધે. ઘણા બધા પુસ્તકોનો પાછો ઉપયોગ થઈ રહ્યો છે. અને ઓછો ઉપયોગ થઈ રહ્યો છે, ઓછું વાંચણ પણ થઈ રહ્યું છે કારણકે ઘણા, ઘણા બધા એવા પુસ્તકો જેની હવે વાંચવાની ટેવ પણ ઓછી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા ના કારણે વધુ પડતા લોકો એમાંજ લાગી રહેતા હોય છે અને તમે કીધું એ રીતે કે વાર્તા વાળી ચોપડીઓ અને જૂના ઈતિહાસો વિશે એવુ ઘણી બધી વાંચવાની પણ મજા આવે છે, અને ઘણું બધું જાણવા પણ મળે છે અને આપણે જોઈએ તો પુસ્તકોમાં એવા ઘણા બધા જ્ઞાન વિચે પણ છે અને આપણે સારી શક્તિઓ માટે, ખોરાકો માટે એવા ઘણા બધા જાત જાતની પુસ્તક હશે. જે આપણી વાંચી શકીએ છીએ, પરંતુ આપણે સેમા રસ સરસ હોય એ જ ખાસ કરીને વાંચવું જોઈએ કારણ કે જો આપણી રસપુર પુરુષ રસ હોય કે જો પુસ્તક વાંચવાથી આપણ ને ખુબ જ આત્મવિશ્વાસ વધે છે શીખવાનું મળે છે અને નવું નવું જાણવાનું પણ મળે છે તો આપણે એવી પુસ્તકો ઘણી બધી વાંચવી જોઈએ અને એનો ઉપયોગમાં લેવો જોઈએ અને આજ આજના સમયમાં સ્કૂલોમાં પણ અમુક અમુક લાઈબ્રેરી રીયો હતી ને તે પરણતા પણ એના માટે પણ પ્રયાસ કરવો જોઈએ અને તો જરૂર બને તો આપણે સહયોગ આપવું જોઈએ કારણ કે આપણા પછીની પણ જે આપણી જે પ્રજા આવવાની છે એ લોકોને પણ વાચવાનું એક ચોક્કસ હોવું જોઈએ કારણ કે વાંચન એ મનને તન ને અને હરેક શરીરને પણ શાંતિ આપે છે માટે વાંચન ખૂબ જ જરૂરી છે. અને વાંચન કરવું એ આપણા માટે પણ ખુબ જ સારું છે. કારણ કે એમાંથી ઘણું બધું શીખવાનું પણ મળે છે. અને હું તો એજ કહીશ કે દરરોજ હંમેશા બે થી ત્રણ પેજ તો હંમેશા વાંચવું જ જોઈએ કારણ કે વાંચવાથી આપણું જ્ઞાન પણ વધુ છે નવા ભંડોળ શબ્દોના ભંડોળો આપણામાં આવી જાય છે. તો આથી આપણને વાંચવું ખુબ જ જરૂરી છે અને હા મિત્ર તમે મને જે સમય આપ્યો એના માટે હું તમારો આભાર માનું છું.
હું પણ તમને આભાર માનું છું કારણ કે તમારા અને ખૂબ ખૂબ સમજવા જેવું મળ્યું આભાર તમારો પણ